બોલો કાજલ બેન
કેમ છો કેસાબેન મજામાં.
બસ મજામાં અત્યારે જમી કરીને પરવાર્યા.
બરાબર અરે મારે છે ને આલુ પરઠા બનાવા ત તો મારે. એની રેસીપી પૂછવી તી તમને.
ક્યા બન્યા છે પંજાબી કે પછી ગુજરાતી.
અરે મને નોર અત્યારે નોર્મલ તો શીખું મેં છે ને બધો સામાન લઈને આઈ મેં છે ને બટાકા લઈને આઈ ડુંગળી લઈને આઈ મેં વી પેલું કેચઅપ લઈને આઈ ચાટ મસાાલ લઈને આ ગરમ મસાલો લઈને આઈ લીંબુ લઈને આ પણ બ. નાવતાજ નહી આવડતું.
ઘણી બધી સામગ્રી તમે લઈ આ્યા છો.
હમ્મ હમ્મ હા ધાણા છે.
અચ્છા તો પેલા તો બ. એક કાજ જ હોય ને એને મીઠું નાખીને બાફી નાખો નાખ્યા બાફી નાખ્યા.
હા હા.
તો સરસ એને ખમણી નાખો ને.
હમ્મ પેલા એનાથી ને ખીણીથી.
હા છીણીથી કારણ કે આપણે ઓલા સ્મેશર થી કરીશું ને તો એમાં કઈક ને કંઈક ગાંઠા રહી જશે તો પછી વણતી વખતે ફાટી જશે.
હમ્મ બરાબર હા એ મારે દર વખત એવું જ થાય અને વળી મે. તશે ને અલગ. અલગ અલગ રીત જોઈ છે વણવાની કેટલી વાર. મેં તો કોશિશ કરી છે પણ કોઈ દિવસ મારે પેલુ પેલ એકચુ જે લોગ્ન થાય છે ને આખું આમ ફૂલે મસર એવા મારે આજ સુધી. થયા જ નહી
તો જો તમે હજુ તો નવા નવા છો ને. હા તમે હજુ તો નવા નવા. એટલે તમારે શું કરવાનું કે બે છે ને જાડી થોડી એટલે આપડણે રોટલી વાણીએ તો એકદમ પતલી વાણીએ. પણ તમારે હવે જે રો. વણો ને સેજ જાડી રાખજો વચ્ચે મસાલો આછો આછો પાતરી દેજો.
હ
બરાબર. અને એની ઉપર બીજી રોટલી વણી ને. લગાવી. દેજો અને ધાર ધાર ફોલ્ડ કરીને. બે વલણ મારી દેજો.
હમ્મ મારા નાની એ પણ મને આવું જ કીધું તો મેં છે ને હવે એ જ કરીશ એ કરવાની કોશિશ કરીશ કારણ કે પેલામાં મેં જયારે પેલી વણું ને મારી રીતે પેલી રીતે. તો એમાં કેવું થાય અમુક જગ્યાએ મસાલો. ભરાઈ જાય ને હું જ ખાલી રહી જાય તો મુ જ ગયા પછી. પેલું લાગે કે થોડુંક
જો મસાલો તો તમે છો છેડી થી ખમણી નાખશો ને. એટલે એકદમ સરખો છેણાઈ જશે. એ તો કઈ વાંધો નહી આવે બહાર નીકળવાની અને મસાલામાં બને ને તેટલું જે પણ તમે શાક ઉમેરો ને એક. એકદમ ઝીણું ઝીણું મેળજો. જેતી કરી ને ફાટે ની અથવા તો ડુંગળીને હમણાં તો છે ને નાકશો જ નહી સાદો સિમ પલ ધાણા જીરું હળદર મીટ મરચું, ગરમ મસાલો, ખટાસ માટે લીંબુ, અને સેજ ગઢ પણ આવતું જતું નાખ
ના મેં છે ને, એકચુલી એમાં. કેવું છે મને ડુંગળી ભાવે છે તો મેં એક પેલું એ લેતાવાની છું. મારા મામી ના ત્યાંથી કટર. પેલું જે ગોળ ગોળ ફેરવાનું આવે ને, હા હા બસ કટ પેલું શું કેવાય? હા એજ. લા અને. અ ડુંગળી તો, બીજું તો કંઈ હોય નહી. તો ડુંગળી નાખવાનું વિચારું છું. હા! મેં છે ને, અ પણ પનીર અને અ ચીઝનું પણ વિચારતી હતી, પણ મારા ઘરે ફ્રીજ નથી. તો, ખાલી ખોટું બગડી જાય. કે કઈ થાય ને, એ આને પાછું મારે કાલ સુધી સવારે શું કેવાય લઈ જવાના છે? તો અત્યારે કોશિશ કરું છું. હારા બનશે તો પાછા કાલ સવારે પાછા બનાવીશ. તો હજુ તો કોશિશ કરજો કાલે હમ.
લોટ તમે બાંધો ને, લોટ માટે તમારે ધ્યાન રાખવાનું કે, એકદમ ઢીલો ના થઈ જાય અને એકદમ કડક ના થાય. સેજ હળવા હાથે દબાવો ને, તો લોટ દબાઈ જવું જોઈએ, એટલે સોફ્ટ હોવો જોઈએ.
ઓ, બરાબર. !
બરાબર છે. એ તો, તમે મને બાંધશો ને, તો તમે મને મો કોલ કરજો હું તમને કહીશ કે એમાં શું જરૂર ન પણ બાંધી વખતે થોડું જે છે. તેલનું પ્રમાણ વધારે રાખજો, એટલે છે ને ક્રિસ્પી થશે. અને એક બીજી એવી સલાહ આપીશ. કે જયારે તમે શેકો ને
હમ. !
થોડુંક ઘી નો ઉપયોગ કરશો એનાથી એકદમ ક્રિસ્પી થશે.
ઘી એમ? તેલ નઈ નાખવાનું.
પંજાબી પરોઠા હોય ને
એ મે હા! એમે જોઉં છું. પેલા અ ફૂલે કેવું મસ્ત લાગે. એમ.
એટલા માટે જ કહ છું કે, લોઢીમાં બનાવતા હોય ને લો તો પેલા સેજ ઘી પાથરીને, યાતો તેલ પાથરીને, એને સેજ ગરમ થવા દેજો ને એની ઉપર નાખ એટલે એ ત્યાંથી જ ક્રિસ્પી થવાનું સ્ટાર્ટ થઈ જશે. ઘણા લોકો શું કરે છે ખબર છે, રોટલીની જેમ આ જ પાતળા શેક નાખે અને પછી ઉપરથી તેલ નાખ્યા અને ફરી એને શેકે તો, એમાં એ ક્રિસ્પી ના આવે.
બરાબર, ! હમ. !
એટલે હું જયારે બનાવું ને, ત્યારે એવું જ કરું લોખંડ ની તવી પર પેલા બટર કે ઘી છે ને સરખું ચોપડી દઉં અને સેજ ગરમ થઈ જાય--. પછી જે પરોઠું પાથરું. એટલે ત્યાંથી જેની ધાર ને ક્રિસ્પી ધાન ચાલુ કરે, અને જયારે પાછું પલટાવું ને તે પરોઠા ઉપર ઘી કે તેલ લગાવીને પછી પલટાવું એટલે
હમ, કરીશ. મેં એક વાર તમારા પેલા પનીર ના ખાતા હતા ને, ત્યારના મને યાદ છે. તમે, પેલા ચીઝ વાળા પણ બનાયા તા. આપડે ખાતા તા જોડે એ તો આલુ પરોઠા મને. હજુ સુધી યાદ છે. મેં બનતા બી જોયા તા. હા એટલે મે મે એ. વિચારું છું કે, એક વખત છે ને મારે પછી ત. પણ આવું છે ખાવા માટે. કારણ કે જે, તમે બનાય તને જે. ફૂલ્યા તા ને એટલા મસ્ત થયા તા. ને તો આમ પરફેક્ટ બને ને અને એમાં કેવું છે, મને અલગ અલગ વસ્તુ બનાવવાનો શોખ બહુ છે. પણ, મને માપ નહી સમજાતું એક. તો, અને બીજી વસ્તુ કે, બની જાય અને પછી. સારું ના બને ને તો એવું થાય કે, સારું સામાન પણ ગયો, અને મજા પણ ના આવીઈ અને બધ. વેસ્ટ પણ ગયું એવું થાય. પણ પછી એવું થાય ધીમે ધીમે સીખ થાય ને આવી રીતના ના શીખાય ને, એ કરીશ જ નહીં તો મને સમજણ કેમ નહી પડશે એમ.
એ તો કેવ છે કે.? તમારા માથે કયા ઉંમર માં રસ? છોડવાયું છે ને એના ઉપર જે, મારા મારે તો નાનપણ થી રસ થોડા નો અનુભવ છે. એટલે હું હવે કે વાય કે મારો હાથ બેસી ગયો.
હા એ પણ છે. બરાબર છે! બરાબર છે!
અને તમને હવે એવું લાગતું હોય ને કે, શાક તમારાથી મક નહી સારું બને એવું. તમે હમણાં છે ને ઘરે રેડીમેઈડ મસ્ત. મસાલા બનાવાનું ચાલુ કર્યું. તમારે કાંઈ જ નહીં કરવાનું. કોઈ જ મસાલા ની તમારે ઝંઝટ નહી. એ જે મારી પાસે રેડીમેડ મસાલો છે ને. એ જ ડાયરેક્ટ વઘારમાં નાખી દેવાનો.
ઓહ.
તો તમે આવો ને. તો લેતા જજો
બરાબર.
એ પણ મેં હમણાં ટ્રાય કર્યો હતો.
બરાબર.
હવે જોઓ ને ઘરમાં કારેલાનું શાક છે, ટીંડોડાનું શાક છે, ભીંડાનું શાક છે, બધા ખઈ ખઈને છે ને કંટાળી ગ્યા છે જે આપણે નોર્મલ વઘારીને કરતા હોય ને એ રીતે તો પછી મને બેઠા વિચાર આયો કે બાર આપણે કેટરિંગમાં નઈ ખાતા થોડા મસાલા વાળું થોડું આમ ભરેલું હોય ને એવું લાગે આપણ તો એ બધો એ મસાલો કેવો હશે તો એ વિચારીને મેં ઘરે મસાલો ટ્રાય કર્યો અને હું એમાં સક્સેસ પણ ગઈ ને બધાને બૌજ ભયુંને કઈક નવું રીતે શાક હતું ને તો બધાએ ખાધું પણ વધારે.
ઉમ્મ બરાબર સમજાઈ ગયું. તો એમાં એટલું મતલબ અ એક થોડુંક એક પ્રમાણ જ હોય એ પ્રમાણમાં એ મસાલો લઈ લેવાનો તો એનો ટેસ્ટ આપણને જે જોઈ તો હોય આઈ જાય એમ
હા જેમકે જો ટીંડોડાનું શાક છે, ટીંડોડાનું શાક તમને નોર્મલ કહીએ તો તમને ના ભાવે
હમ્મ, સાચી વાત છે.
તો ટીંડોળા ને શું કરવાના સમારીને તળી નાખવાના થોડા ઘણા
બરાબર અને પછી
તેલ મૂકી સેજ આદુ મરચાની પેસ્ટ એક ચમચી નાખીને પછી ટીંડોળા નાખી દેવાનાં તળેલા અને એની ઉપર ત્રણ ચાર ચમચી જેમ હું મસ્ સાલા આપુને
બરાબર નાખી દેવાનું સાચું મસ્ત સારું લાગે એમ કે કોઈ ઝંઝટ માર તો દર વખત એવું થાય છે મારે કેવું મને મેં આજે પણ અમારે કેવું થયું મારા મામીના ઘરે ગઈ ને તો તૈયા ખીચડી બનાએલી અતી મને કીધું ખીચડી વઘાર દે હવે મને છે ને એકદમ સ્પાઈસી મસ્ત આમ લસણ વાળી ખી-ખીચડી બનાવી તો પણ પછી જયારે બી મસાલા નાખ પણ તેવું થાય અછા આટલુ વધાર છે પાછું આ ઓછું થઈ જશે અને હંમેશા વધારે તો ભૂલથી જ પડે કાયણકે મને બીક લાગે કે હારુ વધારે થઈ જાય તો પ્રોબ્લેમ થાય એના કરતા આપણે ઓછું નાખ કે જેન જોય તો ઉપરથી લઈલે. તો એના લીધે પછી એ મો લાગવા લાગી તો કોઈ દિવસ આજ સુધી મારું મસાલા નું માપ તો મને સમજાયું જ નથી અને બીજી એક વસ્તુ કે પેલું જે અ આપડે ખીચડીની અંદર વાટકી પ્રમાણે જે પાણી લેવાનું હોય છે ને એનું પણ આજ સુધી મારુ માપ સરખું આયુ નથી.
એનું તો સિમ્પલ છે. તમારે ખીચડી પલાળી તમારી અંદર આંગળી ડૂબાડવાની જ્યાં છેલ્લો વૈડો તમારો ડૂબે ને આંગળીનો
બરાબર, ઉ બરાબર
એટલે સમજો ને બે વાટકા ખીચડી છે ને તમે પલાળી બે વાટકા તો સામે ચાર ઉપ પર થોડું પર અ ચાર વાટકા પાણી લેવાનું.
આપણેે અ ન છેક અડાર દેવાની આંગળી પછી.
હા તળિયે અડાળ દેવાની તો તો આપડા આંગળીનો જે છેલ્લો વેઢો હોય ને ત્રણ વેઢા હોય આપણેે તો છેલ્લો એક
ત્યાં સુધી નાખવાનું બરાબર
આ તો કેવું કે બાપ આપડા મારા દાદા ને મારા બાને એ લોકો ન નુસ્ા છે મને એવી રીતે એમણે શીખવાડ્યું છે.
બરાબર આ આમાં કેવું બધું પરંપરાગત જ હોય છે અમુક વસ્તુઓ તો અમુક ના ઘરમાં જે સ્પેશિયાલિટી હોય જ્યાં સમજાઈ જાય એમ તો એવું સારું લાગે પછી આપણને જાણીએમ ને તો ઘણું બધું કેવું આસાન થઈ જાય એમ અમુક કામ પછી
હા ઘણી વાર તો સ્વાદ જ વારસાગત હોય છે જેમ કે મારા દાદાનું જે બનાવવાની રીત છે ને તદ્દન જોદી અને એમનું ખાવાનું તમે એવું લાગો કે તમે ખાધ્ય જ રાખો તો એ વારસું મારા મમ્મી માં આવ્યો છે. એન મારા મમ્મી ના થી મારમાં આવ્યું છે. તો વારસાગત પણ હોય
અમારે પણ અમારા ઘ ઘણી મારા મમ્મીની હાથની ચીલની કઢી તમે ખાવ ને ચીલના ભાજીની કઢી મને મારી મારી સૌથી મનપસંદ વાનગી એમ કે એટલી મજા આવે ને ખાવાની અને એ બનાવા ને એટલે અને એની જોડે રોટલા જ હોય મે કહ રોટલા જ બનાવો સારું લાગે એમ ખાવામાં તો એવું બધું છે હવે હું કામ કરું આ બધું બધું કરવામાં છે ને અ મારું અ બટાકા સોરી આ આલુ પરોઠા રહી જશે વાતોમાં ન વાતોમાં. તો મેં છે ને બનાવી દઉં બનાવી દવં પછી છે ને તમને બના ને મોકલું. બરાબર સારું સારું. ચલો આવજો ખાવા. મોકલું ત્યારે હા હા.